હલો
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં શું ચાલે
શાંતિ છે.
શાંતિ છે વરસાદ છે તમારે
ના નથી બફારો એટલો બધો છે બટ વરસાદ નથી
સાચી વાત છે આ જો ને ક્લાઇમેટ ચેન્જ ના હિસાબે વરસાદ આવતો નથી અને ગરમીનું પ્રમાણ સતત વધતું રહે છે.
હા સાચી વાત છે.
હમ એજ ને અત્યારે આજ જોને પ્રદુષણ ના કારણે કેટલું બધું અ થઈ રહ્યું છે. છે વૃક્ષો બધા કાપે છે બિલ્ડીંગો વધુ પડતી ઉભી થાય છે પ્રદુષણ ણ ના કારણે ઘર શું કે ભાઈ અત્યારે ક્લાયમેટ ચેન્જ થઈ રહ્યું છે. અને સત તો શું કેહેવાય પ્રદુષણનું‌ પ્રમાણ વધતું રહે છે એના હિસાબે આપણેે કેટલું બધી અત્યારે શું કેવાય
ક્લાઇમેટ હા ન ક્લાઇમેટ ચેન્જનું
હ
જો ને દિવાળી સુધી વરસાદ આવે છેને પછ અમુક ટાઈમે ખબર છે દિવાળી પર ભી વરસાદ આવે છે.
તો ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ માટે તો આપણે લોકો જે પ્રદૂષણ કરીએ છીએ પ્લસ અ આપડે લોકો જે વૃક્ષો કાપીએ છીએ જંગલો કાપી આપ છે અને જે ઇન્ફ્રાસ્ટ્રકચર બને છે એ જ જવાબદાર છે તો આપણે અ હું એવું માનું છું કે જો અ આપણે વૃક્ષો કાપિયે છીએ તો સામે આપણે એટલા વૃક્ષો વાવવા જોઈએ તો ક્લાયમેટ ચેન્જ ચેન્જ માં આપણે થોડુંક અ ફરક પાડી શકીએ એમ કે અત્યારે અત્યારે કેવું છે જો અત્યારે વરસાદનો ટાઈમ છે તો આટલી ગરમીને બફારો ને એવું છે અને જયારે વરસાદનો ટાઈમ ન હોય કે લાઈક અ શિયાળો પતે પછી ઉનાળો ચાલુ થાય છે તો શિયાળો પતે પછી વરસાદ ચાલુ થઈ જાય છે તો આ બધું રોકવા માટે આપણે હું તો એવું કઉ છું કે પ્રદુષણ ઓછું કરવું જોઈએ અને વૃક્ષો જે આપણે કાપીએ છીએ તે વાવવા જોઈએ
હ સાચી વાત છે અત્યારે હવામાનમાં પરિવર્તન આજના સમય ની સૌથી મોટી અને વૈશ્વિક સમસ્યાઓમાંની એક સમસ્યા છે છેલ્લા કેટલાક વર્ષો થી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને તેના કારણે ઋતુમાં ભી ફેરફાર અનિયમિત વરસાદ અનિયમિત ગરમી અનિયમિત અ શું કે અવિનિયમિત ઠંડી પછી ગરમીની લહેરો પૂર દૂષ દુષ્કાળ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિઓ અ નો આપે સામનો કરવો પડે છે અત્યારે જોને ઘણા દેશમાં અ શું કેહેવાય કેટલું બધું ઓલું થઈ રહ્યું છે વાવાઝોડા અને આગનું પ્રમાણ વધી રહ્યું છે દાવાનળો થઈ રહ્યા છે જંગલમાં આગનું પ્રમાણ તો એના લીધે કેટલું આપણા વા વાતાવરણ ને નુકસાન કરે છે અને પર્યાવરણ ને ખુબ અસર કરે છે
હા સાચી વાત છે ક્લાયમેટ ચેન્જ જ જવાબદાર છે અને ક્લાઇમેટ ચેન્જ માટે આઈ થિંક તો આપણેે મનુષ્ય જ જવાબદારીએ કે આપણે લોકો પ્રદુષણ એટલું બધું કરીએ છીએ આપણે લોકો પ્લાસ્ટિક નો ઉપયોગ આટલો બધો કરીએ છીએ તો જો પ્લાસ્ટિક
હલો તમારો વોઇસ નથી આવતો હલો હલો હલો હલો હલો તમારો વોઈસ નથી આવતો બરોબર હલો